લેસન
હમ.
તમે?
રોટલી કરીએ.
રોટલી કરો.
હમ.
કાલ રવિવાર કઈ ફરવા બરવાનું પ્લેન બનાવ્યો?
હા ફરવા જવાનું પ્લાન કર્યો આવું છે તાર?
નહી બાપા મારે ક્યાંય નથી આવું.
તારે આવવું હોય તો આય છે.
મને મજા નથી નીકળ આવત.
યો એમાં હું મજા ન હોય તો આય
મજા નો હોય પછી મજા નો આવે.
આવીએ આવી આય તો કરી તું.
હારે આવા.
હમ.
હાલો.
ક્યાં જાઉશે. એ દોડેશ્વર, દોડેશ્વર. હમ. ત્યાં જવાય ને.
હમમ.
હમમ મેં જયું આપડે.
હા લે જાય.
યા મંદિર છે ને મહાદેવ.
હા.
હમ.
હા એટલે ઓલયો તો હજી આવ્યો નથી
કોણ?
આવજે ગીયો એ
તો બાર જ બેઠી હોય એ.
ના રે ના હું તો અંદર છે અંદર બેઠી બેઠી લેશને કરું પણ મારો દરવાજો બાર અ કેવાય આમોલી સીટ છે ને ઘર તરફ એટલે આમા બાજુ વાળ એ ના આવે તો ખબર ના પડે.
હા હા.
બારની જાડી ખુલી જાય એટલે અમને ખબર પડી જાય. હલો. હલો. હલો. હલો. હલો.